કેમ છો તમે મજામાં. તો ચાલોજ આપણે ટોપિક પર ચર્ચા કરીએ થોડી તમને ટોપિક કોણ છ હું સમય વ્યવસ્થા નહી વ્યવસ્થાપ છે અવાજ નથી આવતો અવાજ નથી આવતુંમ આવી રતે તમને મારો અવાજ હેલો
નથી આવતો
હલો આવે છે અવાજ સમય વ્યવસ્થાપન એટલે કાર્યોને યોગ્ય પ્રાથમિકતા આપીને ચોક્કસ સમયમાં પૂર્ણ કરવાની કાળજી દરેક વ્યક્તિ પાસે દિવસ ના માત્ર ચોવીસ કલાક જ હોય છે. તેનો મહત્તમ ઉપયોગ કરીને સંતુલિત જીવન કારકિર્દી માં સફળ અને માનસિક શાંતિ મેળવી શકાય છે. સમય એ જ ધન છે સમય ન મૂલ્ય જીવનમાં સૌથી વધુ છે જે વ્યક્તિ સમય ની કદર કરે છે. સમય તેને જીવનમાં ઉચ્ચ સ્થાને પહોંચાડે છે. સમય સંચાલન એટલે તમારા કાર્યોને ભિન્ન ભિન્ન સમયમાં વહેચીને આયોજન બંધ રીતે પૂરા કરવાનું સમય વ્યવસ્થા પણ એટલે સમય ને આપણે સમયને આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીને તેને કાર્ય માટે ફાડવવું અને એ કાર્યમાં ફાળવીને આપણે એ એ કાર્ય માટે સમયને ફાળવીને ચોક્કસ સમયે કાર્યો પૂરું કરવું જેને આપણે સમય વ્યવસ્થા પણ કહીએ છેએ. સમય વ્યવસ્થાપન ના કારણે આપણું જે પણ કામ હોય છે એ જલ્દી થી થઈ જાય. થઈ છે. આજના જડપી યુગમાં સ્પર્ધા ખૂબ જ વધી ગઈ છે જેમાં આપણે સમય વ્યવસ્થાપન કરવું એ ખૂબ જ જરૂરી છે આપણે નોકરી હોય શાળામાં હોય કે કોઈ પણ કામ કરતા હોય ઘર કામ માટે પણ આપણે સમ સમયવ્યવસ્થાપન કરી શકીએ છીએ આપડે બધા કામ માટે અલગ અલગસ મય ફાળવીને અલગ અલગ રીતે કાર્ય કરી શકીએ છીએ. અને એ કાર્યને પૂરું પાડી શકીએ છીએ. સમય વ્યવસ્થા પણ નહી આપણું તણાવ મુક્તિ મેળવી શકીએ છીએ આપણું ટેન્શન ઓછું થાય છે. આપણે જે પણ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું હોય એ આસાની થી પ્રાપ્ત કરી શકીએ. છીએ આયોજન બંધ રીતે કરવામાં આવતો આપણો સમય વ્ય વ્યવસ્થાપન ના કારણે આપણું કામ ઈઝીલી થઈ જાય છે અને તે તેનાથી આપણે તણાવ મુક્તિ મેળવી શકે. તણાવ થી મુક્તિ મેળવી શકીએ છીએ. અને આપણે જે પણ ધેય્ય પ્રાપ્ત કરવાના હોય તેને આપણે મેળવી શકીએ છીએ. અગત્યના અને તાત્કાલિક કામો આપણે પેલા કરવું જોઈએ આ રીતે આપણે સમય વ્યવસ્થા પન કરવી કરી શકીએ. જેમ કે અગત્યના અને તાત્કાલિક કામો પેલા આપણેે પૂરા કરવા આપડે સમય વ્યવસ્થા પણ કરવાનું તે આપણે આગલી સવારે જ અથવા તો સવારે અથવા તો આગલી રાતે જ આપણે એનું વ્યવસ્થાપન કરવું જોઈએ. હ મને તમારી જોડે આ માહિતી આપીને ખુબ આનંદ થયું તમે મને એના વિશે કઈ કહેવા માંગો છો?
હા હ. વ્યવસ્થાપન
હમ.
એ ખુબ જ જરૂરી છે.
આપણી પાસે દિવસમાં મર્યાદિત કલાક જ હોય છે.
હા.
યોગ્ય આયોજન વિના કામ કરવાથી તણાવ વધ ને પરિણામી નબરૂ આવે એટલે આયોજન કરીને કામ કરવું જોઈએ. કામ કરવાની ક્ષમતા અને કાર્યક્ષમતા વધે છે. શાંતિપૂર્વક કામ કરી શકાય.
વ્યક્તિના જીવનમાં સામાજ સામાજિક જીવાન માટે ટૂક માટે. કારીગર વચ્ચે રોગ્ય સંતુલન જળવાય છે. દિવસ ની શરૂઆત અથવા તો રાત્રિ આગલી રાત્રે જ કાર્ય જે કરવાના હોય
જે કરવાના હોય એમ એની યાદી તૈયાર
કાર્યોને મહત્વ અને તકદીના આધારે ગોઠવવાના અને અગત્યના કામ જે હોય તે પહેલા પૂર્ણ કરવાના હોય. રોજિંદા કાર્યો માટે એક ચોક્કસ સમયપત્ર બનાવવું જોઈએ. કાલે કરીશું અથવા એવી ટેવોનો ત્યાગ કરો કારણ કે સમયનો સૌથી મોટો દુશ્મન પસી
સતત સતત કામ કરવાથી મન થકી જાય છે એટલે થોડા થોડા ટાઈમ પછી આરામ લેવો જોઈએ. સોશિયલ મીડિયા કરતા મોબાઈલ બિનજરૂરી ઉપયોગથી બચવા જોઈએ.
સમય વ્યવસ્થાપન એ વ્યક્તિને સફળતાના શિખરે લઈ જાય તે સમયનુ ચલન કરવું એટલે સખત મહેનત કરવાને બદલે સ્માર્ટ તરીકે કામ કરવું જોઈએ.
ી કોઈ
આપણા જીવનમાં આ સમય વવસ્થા પણ કળા અપનાવી જોઈએ. તો આપણે કોઈ પણ મુશ્કેલી લક્ષને સરળતારથી પ્રાપ્ત કરી શકીએ.
તમ તમારી જોડે તમારી જોડે વાત કરીને મને ખુબ આનંદ થયો. શું તમને મને આના વિશે બીજી માહિતી આપ
બીજી માહિતી આપવા ઈચ્છો છો? હા હું તમને એના વિશે થોડી બીજી માહિતી આપુ છું સમયવ્યવસ્થાપ એટલે આપણા સમયનું યોગ્ય આયોજન કરીને દરેક કામ સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરું જે વ્યક્તિ સમયનું મૂલ્ય સમજે છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે વિદ્યાર્થીઓ માટે સમય વ્યવસ્થાપન એ ખૂબ જ મહત્વનું છે. જો વિદ્યાર્થી રોજનુ સમયપત્ર બનાવી નિયમિત અભ્યાસ કરી મોબ ઈલ અને સોશિયલ મીડિયા પર ઓછો સમય વિતાવે અને પૂરતો આરામ કરે તો તે અભ્યાસમાં વધુ સફળ બની શકે છે. આજના યુગમાં સૌથી મોટો સમયનો બગાડો મોબાઈલ અને સોશિયલ મીડિયા દ્વારા થાય છે જો આપણે તેનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરીએ અને બાકીનો સમય અભ્યાસ વાંચન અને પરિવાર સાથે પસાર કરીએ તો જીવન વધુ સારું બની શકીએ. સમયની વ્યવસ્થાપન કરવા માટે કેટલાક હું તમને સરળ નિયમોનું કવ છું જે આપણે અપનાવી શકીએ અ અને તેનાથી આપણે સમયની વ્યવસ્થાપન કરી શકીએ છે. દરરોજ નું આયોજન પેલા તો કરવું જોઈએ જેથી આપણે તેને અનુસરીને એ આપડું કામ પૂરું કરી શકીએ સૌથી મહત્વનું કામને પ્રથવ કરવું જોઈએ પછી ત્યારબાદ જે શાંતિથી કરી શકાય એવા કામોને રાખવોઓ જોઈએ આળસ અને ટાળ ટૂકની ટેવ છોડો સમય નું નિયમિત પાલન કરો. સમયનું વ્યવસ્થાપન કરવું એજ જરૂરી નથી પણ તેનું પાલન કરવું એ પણ ખુબ જ જરૂરી છે દરેક દિવસના કે પોતામાં કાયમી સમીક્ષા કરો એટલે કે જે પણ આપણે ખરી કયરૂ છે એના આપણે જનમાં પરિક્ષણ કરવું જોઈએ કે ત્યાં આપણા યોગ્ય સમય વ્યવસ્થાપનની રીતે થયું છે તેમાં કોઈ ભૂલ તો નથી થઈ તે આપણે એનું કોઈ ખોરવાઈ તો નહીં ગયું સમય વ્યવસ્થાપન તો એનું આપણે નિરીક્ષણ સાંજે કરી લેવું જોઈએ સમય વ્યવસ્થાપન પણ એ આપણા જીવનમાં ખુબ જ જરૂરી છે સમય વ્યવસ્થા પણ કે આપણે સમય સદ ઉયોગ કરી શકીએ છીએ સદ સમય ન સદપયોગ કરનાર વ્યક્તિ આત્મવિશ્વાસ બને છે તણાવ ઓછો અનુભવે છે ને પોતાના સુધી ઝડપથી પહોંચી શકે છે. સમય વ્યવસ્થા પણ સે હજુ તમને હું એક કહેવત પણ કેવા માંગુ છું સમય અને ભરતી કોઈ નિરાહ જોતા નથી સમયે આપના જીવનની સૌથી કિંમતી સંપત્તિ પૈસા ફરી કમાઈ શકે પરંતુ એકવાર વીતી ગયેલો સમય ક્યારે પાછો આવતો નથી તેથી સમજ ન યોગ્ય ઉપયોગ કરવો ખુબ જ જરૂરી છે એમ જે વ્યક્તિ સમય ન મૂલ્ય સમજે છે તે જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. અંતમાં હું તમને એટલું જ કહીશ કે સમય એ જીવન છે. હમ હ સમય નું સન્માન કરનાર વ્યક્તિ જીવનમાં સફળ બને છે. તો ચાલો આપણે સો સમય નું મહત્વ સમય છે તેનું યોગ્ય આયોજન કરીએ અને આપણા જીવનને સફળ બનાવી આજે તમારી જોડે મને સમય વ્યવસ્થાપન વિશે વાત કરીને ખુબ જ આનંદ થયો તો સારું આપ આપડે બીજી વાર મળી પાછો કોઈ નવો ટોપિક સાથે
હા.
હમ હ